આ.
કેમ છો?
બસ મેં મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું કેવું ચાલે બીજુ બધું?
બધું સારું ચાલતું છે, તમારું કેવું ચાલતું?
બસ ચાલ્યા કરતું કોલેજ પતી ગય? હાલો. તમાર અવાજ નથી આવતો હાલો. હાલો. હેલો આયા હા તમારો અવાજ ખબાવતો હતો.
બાવતો હતો
હા. કોલેજ પતી ગઈ તમારી
ના હજુ તમે સેકન્ડ યરમાં આયવી
હા હા. હા મારૂ તો કેમ નું પતિ ગીયું હમણાં તો મેં કામ ધંદા પર જાઉં છું
અચ્છા કઈ ડિગ્રી લીધી તમે? અચ્છા બીકોમ શું થાય બીકોમમાં?
બીકોમ વધું અકાઉન્ટ એ બધું આવે
ઓકે.
એ બીકોમમાં કેવ આપણને કોઈ બી જોબ જોઈને એ બીકોમમાં મલી જાય સાયન્સમાં કેવુ હોય તમે સાયન્સ કરયું તો તમે આ ફિલ્ડ માં જ ખાલી જોબ મળે બીજી ફિલ્ડમાં જોબ-જોબ નહી મળે જ બી કોમમાં કેવું.
કીધું તમને એવું તો તમને લેક ઓફ નોલેજ છે.
એ સાચી વાત છે તમે સાયન્સ વાળા તો
સાયન્સમાં તમને કેવી રીતે ખબર કે મેં સાયન્સમાં છું મેં તો મેન્શન નથી કર્યું હજુ.
તમે મારા ભાઈની બેન છો. તો શું મને ખબર ના હોય એ મારો. તમારો ભાઈ મારા દસ વર્ષથી દોસ્તાર છે મને ખબર ના હોય કેવી વાત કરો તમે. કેટલી વાર તો મેં ઘરે આવ્યો છું ને કે તમે મને કીધું નહી કઈ પણ. ભાઈ ઉપદેશ વાંચ.
પણ આવું નહી હોય કે સાયન્સ વાળા ને જોબ નહી મળે સાયન્સ વાળા ને બહુ બધી ફિલ્ડમાં જોબ મળી શકે. સાયન્સવાળા કોમર્સની ફિલ્ડમાં બી જો મળી જાય ને આર્ટસની ફિલ્ડમાં બી મળી જાય તો કોમર્સ વાળા ને સાયન્સની ફિલ્ડમાં નહી મળશે જોબ.
અમને કોમર્સ વાળા સાયન્સ જોતો જ નહી ભલે અ સાયન્સ જ કરવાનું તો. કોમર્સ થોડી લઈએ સાચી વાત કરી ને.
ના.
તમે સાયન્સ વાલા.
હું કાટ દૂંગી ગુસ્સા મત દીલા અબે કુત્તે.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
બીજું બોલું બીજું બધું કેવું છે.
બસ ચાલતુ છે તમે કેવ બસ બરાબર છે તમારે ઘર કેવા છે. અ ચા નાસ્તો થઈ ગયો.
હ હા ચા નાસ્તો થી થઈ ગયું તમારું થઈ ગયું.
હા થઈ ગયો થઈ ગયું.
તમે જોબ પર કેટલા વાગે જાઓ.
અગિયાર વાગે.
અચ્છા એટલે હમણાં ફ્રી બેસેલાા હશો હેને.
કા ફ્રી અતારે કામ જ ચાલતું છે અતારે.
પછી તમારો હમણાં.
અત્યારે પાછળ તે સાઈડ પર કામ છે. ત્યાં તો છું બરોબર અવાજ બી આવતી હશે તમને ડ્રિલ મશીન એ બધાની.
હા હા આવતી તો છે અવાજ.
હા અમે કા નવરા અમારે તો જ્યાં કામ આવે ત્યાં જવું પડે.
હા. પણ તમારું તો ફાઉન્ટેન નું બિઝનેસ છે ને ડ્રિલિંગ મશીન એ બધું નું નથી આવી ગયું.
અત્યારે જે ફાઉન્ટેનનુ શોરૂમ બનાવતા તો શોરૂમમાં કામ ચાલુ છે કામ ચાલુ છે એટલે. કામ કેવું ચાલતું છે એ લોકો બરાબર કરતા છે કે શું ને જોવા જવું પડે ને એમ કે લોકો માણસ લોકો તો જે કામ કરે તે તો સવારે છ વાગે જ આવી આઠ વાગે આવી જાય આ પછી બધી જો પડે કે કામ છે શું છે.
કઇ બાજુ છે.
આપડે આ સુરતમાં.
અચ્છા ઓકે શું તમે નવસારીથી સુરત અપડાઉન કરતા છો.
હા.
ઓકે કેટલી સેલરી છે. પચીસ હજાર સારું કેવાય. મહિના. હલો.
હા હા. એ શું નવસારીમા આટલું બધું આપે ને તાં કેવું બસનું ટ્રેનનું પાસ. કરાયેલું છે એટલે થઈ જાય.
અછા ઓકે ઓકે.
તો પછી અત્યારે ક નવસારી છો કે પછી
નવસારી માં જ છું હમણાં તો કોલેજની રજા હશે તો ઘરે આવેલી છું
તો પછી હા હ પછી પછી પાસે ફરવા ગયા કે નઈ નવસારી માં
હજુ તો કઈ નથી ગ
અત્યારે તો કેટલું બધું નવસમ બની ગય છે વોટર પાર્ક થઈ ગયું પછી એડવેન્ચર ચાલુ થઈ ગયું રિસોર્ટ બને છે અંબિકા
ટાઈમ જ નથી મને કઈ લઈ જવાનો એટલે મેં કઈ જગ્યા જતી જ નથી એકલું જવાનું મજા ઘણી આવે ને અમે બે બે જે છે તે નનલી છે નાઈ નાઈ બીજી બીજી કઝિન આવેલી છે તે જે મોટી સાથેત જોબ પર જાય તો ખર્ચો કોણ કરવાનો હવે બે તો કરવાના નહી જે ખર્ચા કરવાના છે એ લોકો તો બહાર જતા હ તો પછી જવાનો હ ફાયદો ગાડી છે તો ફરિયા કરવાના પેટ્રોલ ના પૈસા તો જાય કે નહી ઇલેક્ટ્રિકલ તો નહી હોય ઘરમાં તમારા દોસ્ત લઈ જાય તો રોજના એને ચાલે નહી એના વગર તમને કેવુ ને ખબર આ બધું કે એના માટે જ લીધેલી છે એને જ જોઈતી હતી એટલે જ લીધેલી છે
કે
હેલો હેલો તરો અવાજ નથી આવતો શું થયું
હૈની કઈ ની થયું
પાણી પી લો તમમે હેલો હા જરાક પાણી પી લે શાંતિ થશે મનમાં હેલો હા ભાઈ ભાઈ
હ મળીયુ
હેલો
હેલો હેલો હા એ મને બધું ખબર છે કેમ કે એને મને કીધેલું.
કેમ તમે એ ની ગર્લફ્રેન્ડ છો.
મે એમનો ભાઈ છું. તમે તો બેંગ્લોર જતા રહો બિચારાને કોણ પૂછે તમે તો કોઈ દિવસ ફોન કરો નહી. અને કોઈિવ તમે બેંગ્લોર જાઓ તો કોઈ વાર તમે એમને ફોન કરો નહી કરો.
કેમ એનાથી ફોન નહી ખાય એના ફોનમાં બેલેન્સ નથી એના ફોનમાં મારો નંબર નથી? છે ને તો એનાથી ફની થાય?
તો એ કેટલી વાર ફોન કરે.
હા તો મેં વાત કરું એના હથે. રાતના પાછમાં ફોન કરું એના હથે પેલા દિવસે મે એવા હતા સારી રીતે વાત કરેલી.
તો એ કમાતો છે તો એને એમ નહી થાય કે છોકરી ત ભણતી છે તો એને કઈ પાચ હજાર બે હજ હજાર ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર મૂકી દવ એને. પચીસ હજાર કમાવતો છે એમ નહી થાય કે દસ હજાર બીસ હજાર બેનને આપી દેવ.
ના કેમ કે આમાં કેવું હોય ખબર? એ બધા પૈસા ઘરે આપવા પડે એટલે.
હા તો ઘરે તો આપવા પડે તો ઘર થી પોતાનો ખર્ચો તો મળે ને ખર્ચામાંથી જરાક આપી દેવાનું નાલી બેન નહી એની તો મોટી બેહેન તો ચ્છે ન એમ થ એ મોટો શને તો કમ આવતો જ છે, તો પોતાની નલીબેન સારો વિચારવાનું હોય બુદ્ધિ ઓવી બીજું સમજાવો કઈ તમારે તો તો તમારામાં છેને, તો એને સમજાવો જરાક
એ મને બી નથી સમજાવુ તમે તો ઓલરેડી મેચોર તમે તો ઘરથી પૈસા મલે છો તો પછી કેમ આપવાના તેમ કીજો વધારે પૈસા ભી આપે ને તો પછી આ ખાવાનું આ ખાવાનું આ ખાવાનું આ ખાવાનું એમનું તેમ તેમ બહ કચકચ તમારા
તે નાનો છ. છોકરા ના કચકાચ હોય હ જ બધા તમારે જેવા ન હોય કે ઘરનું ખાવાનું ખાઈ લેવાનુ
તાની ફીસ ભી જોય ને કેટલી દોઢ લાખ છે કઈ
મેકેલા
હેલો હા એ બધું સમજવું પડે
શું વિચારવું પડે કઈ મોટો ભાઈ છે, તો કઈ કર્તવ્ય હોય કે નહી એનો હો.
કઈ કામ નહી મને મોટા ભાઈ
હેલો
તમારો અવાજ નથી આવતો હેલો.
નેટવર્ક ઇશું ચાલુ છે, એટલ નથી આવતુ
અચ્છા ઓકે ઓકે બીજું બધું સાવ ચ છે તમારે જોપર ને બધુ તમારો બોસ કેવો છે, આરો છે કે ખડુસ છે.
સારા જ છે ને બધા ખડું જ થોડીું હોય બહ
અચ્છા તમારા બોસ નું નામ શું છે.
સંઘય
સંઘાઈમાં સંઘાઈ તો પ્લેસ છે, એનું નામ પૂછવું મે
પણ એમનું નામ ભી સંગે છે.
અચ્છા ઓકે બહ ગધુ નામ છે.
હવે બઉ બધા નામ કેવા કેવા હોય છે રોકી હોય છે ટોકીયો હોય છે, તો આ બી નામ જ છે.
એનામની હોય કોઈ ન સઘાઈ નામની હોય કોઈનુ
ઇન્સ્ટાગુગ્રામ પર સર્ચ કરો બધું તમને મળી જાય.
ઓકે તમારા આ ફાઉન્ટેન નું એ છે, લક કોઈ ઇન્સ્ટા પેજ છે તો મને મોકલજો ના તો મને મોકલજો
ફાઉન્ટેનેટ વન ટુ થ્રી છે.
ઓકે તો મને સેન્ડ કરી દેજો ક તમારા ભાઈ ને સેન્ડ કરી દેજો મારે કઈ લેવાનું હોય તો તમને કોન્ટેક્ટ કર
હમ
હા ઠીક છે મેં તમને મોકલી દેવા હેને
હા સારુ
હા સાર ચાલ મ પછી ફોન કરરો ફોન આવતો છે હને
હા સારુ સારુ સારુ